હલો
કેમ છો નમસ્તે.
મજામાં નમસ્તે તમે કેમ છો.
બસ હુ બી મજામાં. આજે આપણે આજે આપણે ઋતુ વિશે વાત કરી
હા.
મારા માટે ઋતુઓ કુદરતની સૌથી સુંદર ભેંટ છે. તમારા માટે ઋતુઓ એટલે શું છે.
મારા મતે ઋતુ એટલે મારા મતે વર્ષ દરમિયાન હવામાનમાં થતો બદલાવને ઋતુ કહેવામાં આવે છે.
એકદમ સાચો જવાબ આપણા દેશમાં મુખ્ય છ ઋતુ ઓ છે. વસંતઋતુ. ગ્રીષ્મઋતુ વર્ષાઋતુ શરદ ઋતુ હેમંત. અને શિશર ઋતુ. દરેક ઋતુનું પોતાનું અલગ મહત્વ અને સુંદરતા હોય છે.
હા મારે ઋતુ અલગ અલગ અનુભવ કરાવે છે.
સાચી વાત સૌથી પહેલા વસંત ઋતુ ની વાત કરીએ. વસંત ઋતુ ને રાજા કહેવામાં આવે છે. આ ઋતુમાં વૃક્ષો પણ નવા પાંદડા આવે છે. રંગબેરંગી ફૂલો ખીલે છે અને આખી પ્રકૃતિ હરિયાળી બની જાય છે. વાતાવરણ પણ ખુબ જ સુંદર બન્યુ હોય છે.
હા વસંત ઋતુ ખુબ જ સુંદર લાગે છે.
ત્યાર પછી ગીષ્મ ઋતુ એટલે કે ઉનાળો આવે છે. આ ઋતુમાં ખુબ ગરમી પડે છે લોકો ઠંડા પીણા આઈસક્રીમ કેરી અને તરબૂજ જેવી વસ્તુઓનું. ખાવાનું પસંદ કરે છે ઉનાળામાં. શાળાઓમાં વેકેશન પણ પડે છે તેથી બાળકોને ખુબ આનંદ થાય છે.
હા ઉનાળા ની રજાવાની હું પણ રાહ જોઉં છું તમે જોવો છો.
હા ત્યાર પછી. ચાલો આપણે વર્ષા ઋતુ વિશે વાત કરી. વર્ષા ઋતુમાં વરસાદ પડવાથી નદીઓ તળાવો અને ડેમો પણ પાણી ભુરાઈ જાય છે ખેડૂતો માટે આ ઋતુ ખૂબ મહત્વની છે કારણ કે વરસાદથી પાક સારો થાય છે વરસાદ પછી આખી ધરતી લીલીછમ બની જાય છે.
હા બરાબર વરસાદથી કુદરત ખૂબ જ સુંદર લાગે છે.
પછી સરદ ઋતુ આવે છે. આ ઋતુમાં આકાશ એકદમ સ્વચ્છ અને નિર્મળ હોય છે. ગરમી પણ ઓછી થઈ જાય છે. અને વાતાવરણ ખુબ આનંદદાયક બની જાય છે.
હા સર ઋસ્તુમાં પણ હવામાન ખુબ સારું હોય છે
ત્યારબાદ હેમંત અને શિશિર ઋતુ આવે છે આ બંને ઋતુ માં ઠંડી માં પ્રમાણ વધી જાય છે લોકો ગરમ કપડાં પહેરે છે અને ગરમ ખોરાક ખાવાનું પસંદ કરે છે સવારે ધુમ્મસ પણ જોવા મળે છે
હા શિયાળામાં ગરમ કપડાં પહેરવાની મજા આવે જ છે અમને ખબર છે
દરેક ઋતુ આપણને કંઈક નવું શીખવે છે કોઈ ઋતુ ખેતી માટે સારી હોય છે તો કોઈ આરોગ્ય માટે સારી હોય છે અને કોઈ કુદરત ની સુંદરતા વધારે છે તેથી દરેક ઋતુ પોતાનું મહત્વ ધરાવે છે
હા દરેક જૂતો આપણને ગમે છે
મારા મતે આપણે દરેક ઋતુને આનંદ થી સ્વીકારવી જોઈએ કુદરત ને બદલાવ બદલાવ લાગે છે તે આપના જીવન માટે ખૂબ જરૂરી છે ઋતુઓના કારણે જ પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે્યું છે
હા ઋતુ ના કારણે જ પરિવારનું પર્યાવરણ નું સંતુલન જળવા રહે છે એ તમારી બિલકુલ સાચી વાત છે હા ગુજરાતની દરેક મૃત્યુ ખુબ કિંમતી પણ હોય છે
આપણે ઋતુઓ વિશે ઘણી સારી વાત કરી હવે મને કહો તમે કઈ ઋતુ સૌથી વધારે ગમે છે
મને વર્ષા ઋતુ સૌથી વધુ ગમે છે
ખુબ સરસ વર્ષા ઋતુ તો ખરેખર ખુબ સુંદર હોય છે વરસાદ પડવાથી ગરમી ઓછી થઇ જાય છે ચારે તરફ હરિયાળી છવાઈ જાય છે ખેડૂતો માટે આ ઋતુ ખુબ જ મહત્વની હોય છે કારણ કે વરસાદના પાકથી વરસાદ ના પાણી થી પાક સારો થાય છે શું સાચું ને
હા બિલકુલ સાચી વાત છે તમારી વરસાદ તો સુંદર કુદરત ખુબ જ સુંદર લાગે છે અને વાતાવરણ પણ ખુબ જ સુંદર હોય છે
સાચી વાત હવે ઉનાળા ની વાત કરીએ ઉનાળામાં સૂર્યનો તાપ ખુબ વધારે હોય છે લોકો બપોરે બહાર જવાનું ટાળે છે આ ઋતુ માં ઠંડા પીણા છાસ લીંબુ શરબત કેરી તરબૂજ અને કાકડી જેવી વસ્તુઓ ખાવાથી શરીર ને ઠંડક મળે છે
હા ઉનાળા માં આવી વસ્તુ ખાવાની મજા પણ આવે જ છે
શિયાળાની ઋતુ પણ ઘણી લોકોને ગમે છે આ ઋતુમાં ઠંડી હવા ફૂકાય છે લોકો ગરમ કપડા પહેરે છે અને ગરમ ચા સૂપ તથા પૌષ્ટિક ખોરાક લેવાનું પસંદ કરે છે શિયાળામાં સવારનું વાતાવરણ પણ ખુબ સુંદર લાગે છે
હા મને પણ શિયાળો ગમે છે
વસંત ઋતુને ઋતુઓનો રાજા કેમ કહેવામાં આવે છે શું તમને ખબર છે
કારણ કે આ ઋતુમાં કુદરત ખુબ જ સુંદર બની જાય છે
એકદમ સાચી વાત વસંત ઋતુ માં નવા પાંદડા આવે છે ફૂલો ખેલે છે અને પક્ષીઓનો મધુર કલરવ સંભળાય છે. આ ઋતુમાં વાતાવરણ પણ ખૂબ સુખદ હોય છે તેથી ઘણા લોકોને વસંતઋતુ સૌથી વધુ ગમે છે
હા વસંતઋતુ ખરેખર ખુબ જ સુંદર હોય છે
દરેક ઋતુમાં આપણને પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું જોઈએ ઉનાળામાં વધુ પાણી પીવું જોઈએ વરસાદમાં ભીંજાયા પછી સ્વચ્છ કપડા પહેરવા જોઈએ અને શિયાળામાં ગરમ કપડા પહેરવા જોઈએ આ રીતે તે આપણે બીમારીઓથી બચી શકીએ
હા દરેક ઋતુ પ્રમાણે કાળજી રાખવી જોઈએ
ઋતુઓ ઋતુઓનો ખેતી સાથે પણ ખૂબ નજીકનો સંબંધ છે તમને ખબર છે
હા દરેક ઋતુ પ્રમાણે કાળજી રાખવી જોઈએ એમ ખેડૂતો માટે ઋતુ પણ ખુબ જ મહત્વની હોય છે
મારા મતે કુદરતની દરેક ઋતુ આપણને કંઈક ને કંઈક શીખવે છે ઉનાળો મહેનત શીખવે છે વરસાદ આશા લાવે છે શિયાળો ધીરજ શીખવે છે અને વસંત નવી શરૂઆતનો સંદેહ આપે છે
હા આ વાત મને ખુબ ગમી
તેથી આપણને દરેક ઋતુ નો આનંદ માનવો જોઈએ અને કુદરત ની સંભાળ રાખવી જોઈએ જો પર્યાવરણ સુરક્ષિત રહેશે તો ઋતુઓનું સંતુલન જ પણ જળવાઈ રહેશે.
હા આપડે પર્યાવરણ ની રક્ષા કરવી જોઈએ.
આપણને ઋતુઓના પ્રકાર અને તેમના મહત્વ વિશે વાત કરી હવે મને કહો શું ઋતુઓ આપને જીવન પર અસર કરે છે.
હા ઋતુઓ આપણા ખોરાક કપડા અને રોજિંદા જીવન પર અસર કરે છે
એકદમ સાચો જવાબ ઋતુઓ બદલાય છે તેમ આપણા જીવનમાં પણ અને ઘણા ફેરફાર આવે છે ઉનાળા માં આપણે હળવા કપડાં પહેરીએ છીએ વરસાદમાં છતરી અને રેનકોટ નો ઉપયોગ કરીએ છીએ અને શિયાળામાં ગરમ કપડા પહરી એ છીએ
હા ઋતુ પ્રમાણે આપણી જીવનશૈલી પણ બદલાય જ ચા
સાચી વાત ઋતુઓ આપના ખોરાક માં પણ બદલાવ લાવે છે ઉનાળા માં ઠંડી વસ્તુઓ ફળો અને શરબત વધારે પસંદ કરવામાં આવે છે જયારે શિયાળામાં ગરમ અને પૌષ્ટિક વસ્તુઓ જેમકે સુકા મેવા શાકભાજી અને ગરમ વાનગીઓ ખાવામાં આવે છે
હા દરેક ઋતુનો ખોરાક અલગ અલગ હોય છે
વરસાદની ઋતુમાં કુદરત ખુબ સુંદર લાગે છે વરસાદ પછી વૃક્ષો અને છોડો લીલાછમ બની જાય છે નદીઓ અને તળાવો પાણીથી ભરાઈ જાય છે. પક્ષીઓનો અવાજ અને ઠંડુ વાતાવરણ મનેખુબ જ ખુશ કરી દે છે
હા વર્ષોદી વાતાવરણ ખુબ ગમે છે
પરંતુ વધુ વરસાદ પણ ક્યારેક મુશ્કેલી લાવી શકે છે, પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અને રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે. તેથી આપણને વરસાદ દરમિયાન સાવચેતી પણ રાખવી જરૂરી છે.
હા કુદરત નો આનંદ પણ લેવો અને સાવધાની પણ રાખવી જોઈએ બંને બંને જરૂરી છે
આજકાલ પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે ઋતુઓમાં પણ બદલાવ જોવા મળે છે. ક્યારેક વધારે ગરમી પડે છે તો ક્યારેક વરસાદ મોડો આવે છે. તેનું મુખ્ય કારણ પ્રદુષણ અને વૃક્ષોની કાપણી છે.
હા, પર્યાવરણ ને બચાવવું ખુબ જરૂરી છે.
આપણે ઋતુઓનું સંતુલન જાળવવા માટે વધુ વૃક્ષ વાવવા જોઈએ. પાણી બચાવવું જોઈએ, અને પ્રદુષણ ઓછું કરવું જોઈએ. આમ નાની-નાની સારે ટેવ પણ કુદરત માટે મોટી મદદ બની શકે છે.
હા. પર્યાવરણ ને બચાવવું ખુબ જરૂરી છે, અને કુદરત નો આનંદ લેવો પણ જરૂરી છે.
ઋતુઓ આપણને સમય પ્રમાણે બદલાવ સ્વીકારવાનું પણ શીખવે છે. જેમ કુદરતમાં પરિવર્તન આવે છે, તેમ જીવનમાં પણ પરિવર્તન આવે છે. આપણે દરેક પરિસ્થિતિ માં ખુશ રહીને આગળ વધવું જોઈએ.
હા બદલાવને સ્વીકારવો જોઈએ.
મારા મતે ઋતુઓ વગર જીવન અધુરું છે. શું તમને એવું લાગે છે?
હા, તમારી બિલકુલ સાચી વાત છે. ૠતું વગર જીવન અધુરું જ છે.
જો માત્ર એક જ ઋતુ રહે, તો કુદરત નું સંતુલન બગડી જાય. દરેક ઋતુનું પોતાનું આગવું મહત્વ છે.
હા. બધી ઋતુઓ કુદરત ને સુંદર જ બનાવે છે.
તેથી આપને દરેક ઋતુનો આનંદ લેવો જોઈએ, અને કુદરત ની સુંદરતા ને જાળવવી જોઈએ. કુદરતો નું રક્ષણ કરવું, અને આપણી સૌથી મોટી જવાબદારી એ જ છે.
હા. હું પણ કુદરતને સંભાળ રાખવાનો પ્રયત્ન કરીશ.
બરાબર. મને તમારી સાથે વાત કરવાનો ખૂબ આનંદ થયો, આભાર.
તમારો પણ ખૂબ-ખૂબ આભાર.